હલો
હલો
હા નમસ્કાર
નમસ્કાર
મારો અવાજ આવી રહ્યો છે ને તમને
હા હા આવી રહ્યો છે
હા તો આજે આપડે મુસાફરી વિશે વાત કરીએ
હા હા
હા મુસાફરી એક એવો વિષય છે કે જેના વિશે આપણે કલાકો સુધી વાત કરી શકી કરીએ છીએ બરાબર ને
હા હા
હા તો તમને શું લાગે છે કે મુસાફરી આપણે શા માટે કરવી જોઈએ
આપણે મુસાફરી આપણે આ ગામથી બીજે ગામ જવા માટે મુસાફરી કરવી પડે છે એટલે કે આપણેે આપણે રેતા હોય એ બીજું ગામ શહેર હોય અને બીજા શહેરમાં આપડી જોબ હોય એટલા માટે આપણેે મુસાફરી કરવી પડે છે
તમે જે વાત કદી એ પણ સાચી છે ઘણા લોકોના એ કારણો હોય છે કે કેટલાક લોકો આરામ માટે જતા હોય છે કેટલાક નવી જગ્યાઓ જોવા માટે જતા હોય છે કેટલાક જ્ઞાન વધારવા માટે જ હોય છે એટલે ઘણી બધી એવી જે કારણો છે એના માટે મુસાફરી કરતા હોય છે અને નવી જગ્યાઓ જોવાથી દુનિયા વિશેની આપણને સમજ પણ વધતી હોય છે બરાબર ને
બરાબર છે નવી નવી જગ્યાઓ જોવાથી આપણને જ્ઞાન મળતું હોય છે અને ઉત્સાહિત પણ આપણે થઈએ છીએ કારણ કે આપણા મગજ ના મેન પોઈન્ટ થાય છે કે આપણે પ્રેરણા વધે છે ઉત્સાહ વધે છે નવી જગ્યા જોવાનો
હા, તમારી વાત પણ સાચી છે જેમ કે આપણે પુસ્તકોમાં આપણે વાંચેલી હોય જગ્યાઓના નામ તે આપણે આંખે જોવાનો આનંદ પણ કંઈક અલગ હોય છે. જેમકે પુસ્તકોમાં આપણે વાંચ્યું હોય કે રાણ કી વાવ જે છે પાટણમાં આવેલી છે. પણ જો આપણે ત્યાં પાટણમાં જ જઈને જો જોઈએ તો એ ખુબ જ આનંદ મજા આવતી હોય છે. બરાબર છે ને?
હા હા. આપડે નજરે થી જે વસ્ તુ નિહાળીયે છીએ એ અને આ જે કલકલ્પના કરીએ છીએ એમાં બહુ જ ફરક હોય છે.
હા તો એમાં મને એ જણાવો કે મુસાફરી માટે કયા કયા સાધનોનો ઉપયોગ થતો હોય છે.
મુસાફરીમાં અત્યારે જોઈએ તો બસ, ટ્રેન, વિમાન, જહાજ અને જેવા ખાનગી વાહનો જેમ કે મિની બસ છે, રિક્ષા છે આ બધું ઘણું પમપા છે બધું ઘણું બધું છે. પણ પેલાના જમાનામાં તો એવું જ હતું કે ઘોડાકાડી દ્વારા આ ગામથી બીજા ગામ આપણેે મુસાફરી કરતા હતા.
હા તમારી વાત એક એકદમ સાચી છે કે ઘણા બધા બધા એવા સાધનોના નામ આપ્યા તમે એ પણ બધા સારા છે. તો એમાં મને એ જણાવો કે ટ્રેનની મુસાફરી જે છે એ શું આપણને આનંદ આપતી હોય છે. એના વિશે તમે મને જણાવશો.
હા હા, ટ્રેનમાં એવું છે કે બેસવાની સુવિધા કોઈ સાચા માંદા હોય તો એ ટ્રેન વ્યવસ્થા બધી એમ કે પાણી, જમવા અને એવી ઘણી બધી સુવિધાઓ ટ્રેનમાં અ મળી રહેતી હોય છે.
કીધી એ સુવિધા પણ બરાબર છે અને એમાં ખાસ આનંદ તો બારીએ બેસીને બહાર નો નજારો જોવાનું હોય છે. બરાબર ને?
હા હા હા, એ તો બહુ જ કુદરતી આહલાદાયક વાતાવરણ જે હોય એમાંય તે જો ચોમાસાની ઋતુ હોય ત્યારે જો આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો ત્યારે તો આહલાદાયક જોવા જેવું હોય છે. કા કે બધું કુદરતી રીતે વાતાવરણ આમ લીલી જાણે કે પૃથ્વી માતા એ ધરતી માતા એ લીલી જાણે કે ઓઢણી કે ચાદર ઓઢી હોય અને એની ઉપર ઝીણો ઝીણો વરસાદ હોય તો ઝાકર ના બિંદુ હીરા રૂપે તપક દેખાતા હોય ત્યારે એનો નજારો જ કંઈક અલગ હોય છે.
તમારી વાત એકદમ સાચી છે. તો હવે મને તમે વિમાનમાં જે મુસાફરી હોય છે એ જે છે એ એ પણ ઘણો ફાયદો આપતી હોય છે કે જે સમયની બચાવ કરે કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય. તો એ સ્થળો જેવ છે ટ્રેનમાં અને બસ છે એ તો જોના બદલે આપણે વિમાનમાં જોઈએ તો એ આપણ ખુબ જ ઝડપથી આપણને પહોંચાડી દે છે. એટલે સમયનો પણ બચત થતો હોય છે અને ઝડપથી આપણને લાંબા અંતર કાપાતું પણ હોય છે. તો મુસાફરી પહેલા આપણે આયોજન કરવું જરૂરી હોય છે. શું લાગે છે તમને?
હા હા, મુસાફરી પહેલા આપણેે જે આયોજન કરવું પડે છે કેટલી નકરીઓ ખુબ વધુ થાય છે. કારણ કે એમાં આયોજન કરવું પડે છે, સ્થળ વિશે, હવામાન વિશે અને વાહન વ્યવસ્થા સમય પત્રક આપડે જો જેમ કે એસટીમાં જવું હોય તો ત્યાં સમયપત્રક એનું અલગ હોય છે, ટ્રેનમાં જવું હોય તો ત્યાંનું સમયપત્રક અલગ હોય છે, એવી રીતના આપણે પેલા એનું આયોજન કરવું પડે છે.
એ વાત પણ સાચી છે. તો કુદરતી સ્થળેની મુસાફરી કરવી એના વિશે પણ ઘણી સારી એવી વાતો આપણે જવાથી મનને ખૂબ જ શાંતિ મળતી હોય છે. જેવા કે કુદરતી સ્થળો જે છે પહાડો હોય છે જંગલમાં લોકો એટલા બધા લોકો લોકપ્રિય કેમ હોતા હોય છે. કારણ કે ત્યાંનું વાતાવરણ જે છે શાંત અને સુંદર હોય છે. એટલે આપણને જે પહાડ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં જવું ખૂબ જ ગમતું હોય છે. તો તમે મને એ જણાવો કે દરિયા કિનારા ઉપર લોકોને જઈને જે આનંદ થતો હોય છે. એના વિશે બે શબ્દ કે શો?
હા હા, દરિયા કિનારે તો એમ થાય કે ઠંડી ઠંડી અત્યારે બહુ જ ગરમી પડી રહી છે અને અત્યારે જો આપણને કોઈક દરિયા કિનારા વિશે ખાલી આમ વાત કરે તોય આપણને આમ સામે જ બધું દેખાવા લાગે કે ઠંડી ઠંડી હવા હોય, સરસ સરસ મનોરંજન ના મોબાઈલમાં ગીત ચાલુ હોય અને મોજા તો આમ જાણે એમ કે આપણને જ કેમ ખેંચી જાશે એવા મોજા ઉછળી રહ્યા હોય સફેદ પર્વત પર્વત જેવા મોજા ઉછ ડી રહ્યા હોય એનો તો નજારો જ કઈક અલગ છે કે આપણે આખોથી જોઈએ તો એનો નજારાની આપણને ખ્યાલ આવે.
હા તમારી વાત એકદમ સાચી છે અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી એ પણ ખૂબ જ ફાય દાકારક હોય છે. કારણ કે તેમના વિષનો આપણને ઇતિહાસ, સંસ્કૃતિ આ બધા વિષય જે છે આપણને ઘણું બધું જાણવા મળે. ળતું હોય છે. જેમકે આપણે જે ઐતિહાસિક સ્થળો જે છે એ છે જૂના કિલ્લા, કિલ્લાના આપણે મુલાકાત લેતા હોય, મહેલની લેતા હોય, સ્મારકો અમુક હોય એની લેતા હોય આપણા વારસાની આ બધી વસ્તુઓ જે છે છે ઓળખ કરાવે છે અને સ્થળો દેશોના ગૌરવને પણ આ બધા જે સ્થળો જે છે ગૌરવ આપણા દેશના ગૌરવને પણ વધારતું હોય છે. તો મુસાફરી દરમિયાન જે મારો એક બીજો ક્વેશ્ચન છે કે દરમ મુસાફરી દરમિયાન લોકો શું શીખતા હોય છે?
મુસાફરીમાં જો આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણી બાજુમાં બીજા ઘણી ભાષાઓ વાળા આપણી પાસે બેઠા હોય. અને એ લોકો એની ભાષા વિશે વાત કરતા હોય શે અને સ્વભાવ એનો કેવો છે. એવું બધુ આપણને ખ્યાલ આવે કારણ કે આપડી પાસે જ બેઠા હોય એટલે એના નવા નવા ભાષાના શબ્દો આપણને સાંભળવા મળે. એની નવી નવી પરંપરાઓ વિશે વાત કરતા હોય. જીવન શૈલી વિશે વાત કરતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી જીવનશૈલી અને એની જીવન શૈલીમાં શું શું ફરક છે. એમાં આમ મુસાફરી દરમિયાન આપડે ઘણું બધું જોવા મળે છે. એનો સ્વભાવ કેવોક છે એ વિશે.
વાત એકદમ સાચી છે પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ ખુબ જ જરૂરી છે. કેમકે આ બધા જાહેર સ્થળો એ જે છે વૃક્ષો વધારા આવેલા હોય તો ખુબ જ ફાયદારૂપ બને છે તો મુસાફરી જે છ એનો અર્થતંત્રને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. પ્રવાસનથી સ્થાનિક વેપાર થતો હોય છે. જેમ કે કોઈ પણણ આપણે કિલ્લાની મુલાકાત લેતા હોય તો ત્યાં પચાસ સો રૂપિયા જેટલી ટિકિટ હોય છે તો તે એ સ્થાનિક વેપાર થયો. એટલે એ લોકોને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. રિક્ષાવાળા, બસવાળાને પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. આમ બધાને જે છે કંઈક ને કંઈક ફાયદો થતો હોય છે એટલે મુસાફરી જે છે એ મનોરંજન જ નહીં પણ વિકાસ માટે પણ ખૂબ જ મહત્વની હોય છે. સમાજ અને અર્થતંત્ર બંનેને એ લાભ આપતું હોય છે અને અંતમાં એટલું જ કહીશ કે મુસાફરી એ જ્ઞાન આનંદ અને નવા અનુભવોનો ખજાનો હોય છે. તો આજે આપણે ઘણી બધી સુંદરો વાત કરી મુસાફરી વિશે કે તમને પણ ઘણું બધું જાણવા મળ્યું અને મને પણ ઘણું બધું જાણવા મળ્યું એ બદલ તમારો ખબ ખૂબ આભાર.
હા હા મને ખુબ ખુબ આનંદ મળ્યો
હા અને આવી જ નવી વાતો ફરીથી આપણે કઈક નવા ટોપિક સાથે મળીશું
ટોપિક તો આજ આ તો આપણે દસ મિનિટ જ વાત કરી બાકી એક કલાક હશારરી વિશે વાત કરવી એટલે કઈ ના કહેવાય મુસાફરી સૌ નો વિષય જ એવો હતો કે જે આપણે એના ઉપર એક પુસ્તક પણ લખી શકીએ એટલી બધી વાતો હોય છે
હ હા
હા તો આભાર તમારો
હા હા તમે સાચું જ કહ્યું આભાર